હું પણ મજામાં છું. ઘણા દિવસ પછી વાત થઈ રહી છે. શું ચાલે છે? વધુ સારું છે?
ઘર અને કોલેજ નું કામ બને ચાલે છે, તમારું શું?
મારું પણ બધું સારું છે, આજે સવારે વહેલા ઉઠ્યો અને પછી થોડું ભણ્યું.
બસ કેટલા વાગે ઉઠો છો?
સામાન્ય રીતે સાડા છ વાગે ઉઠી જાઉં છું, તમે? નાસ્તામાં શું ખાવું પસંદ કરે?
મને ઉપમા, પોહા, થેપલા ગમે છે, તમને?
મને ઢોકળા, ઈડલી, પાઉભાજી ગમે છે.
શું તમને રસોઈ બનાવુ ગમે છે?
હા. નવી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરું છું, તમે?
હું પણ ક્યારેક રસોઈ બનાવું છું, ખાસ કરીને ચા, નાસ્તો.
વાહ, આજે બપોરે શું જમ્યા?
દાળ-ભાત, શાક અને રોટલી, તમે?
ખિચડી અને કાઢી. તમને મીઠાઈ માં શું ગમે?
ગુલાબ જામુન શ્રીખંડ તમને
મને રસગુલ્લા અને આઈશ્વન ગમે
તમે છેલ્લે ક્યાં ફવા ગયા હતા
હું પરિવાર સાથે દીવ ગઈ હતી દરિયા કિનારે બહુ મજા આવી
તમે ત્યાં શું શું જોયું
બીજ કધું અને સ્થાનિક બજાર ઘણા ફોટા પણ પાડ્યા
વાહ હું દ્વારકા કેવું હતોું મંદિર અને દરિયો એને સુંદર હતા
ભવિષ્યમાં ક્યાં જવા માંગો છો તમે
હું કાશ્મીર કેરળ અને મનાલી જવા માંગુ છું તમે
મને પણ પહાડા વાળું સ્થળો બહુ ગમે છે
મુસાફરીમાં ટ્રેન ગમે કે બસ
બરી પાસે બેસી બહારના દ્રશ્યો જોવાની મજા આવે છે
મને પણ ત્રણ મુસાફરી કરવી તમે
તમારા પરિવારમાં કેટલા સભ્યો છે
અમે ચાર લોકો છીએ માતા પિતા ભાઈ અને હું
અમારે ઘર પાંચ લોકો છે પરિવાર સાથે સમય કેવી રીતે પર પસાર કરો છો
પાછ સાંજે જમીને અમે વાતો કરીએ છીએ
અમે ક્યારે એક ફિલ્મ પણ જોઈએ છીએ
પરિવાર સાથે સમય વિતાવવો મન ખુશ રહે છે
હા સાચું ક્યું
તમારો મનપસંદ તહેવાર કયો છે
નવરાત્રી મને ઘરબારમાં ખુબ જ ગમે છે તમને
મને દિવાળી ગમે છે ઘળ સજાવું અને દીવા પ્રગટાવવાની મજા આવે છે
હોળી પણ મને ગમે છે
ઉત્તરાયણમાં પતંગ ચલાવવાનું ગમે છે
હા મિત્રો સાથે પતંગ ચગાવવાની બહુ મજા આવે છે
મને પણ સાથે ઊંધિય અને જલેબી ખાવાની તો મજા જ અલગ છે
ખરું કહ્યું
તમારો મનપસંદ શોખ કયો છે
તો સાંભળવા ક્રિકેટ જોવું અને પુસ્તકો વાંચવા
વાહ તમને
મને વર્કઆઉટ કરવું ચાલવું અને ફોટોગ્રાફી કય છે
રોજ કેટલો સમય કસરત કરું છો
લગભગ પિસ્તાલીસ મિનિટ
બહુ સારું સ્વાસ્થ્ય નું ધ્યાન રાખું છો એને ભવિષ્યમાં શું બનવા માંગો છો
હું સફળ બિઝનેસ મેન બનવા માંગુ છું તમે
હું પણ મારા ક્ષેત્રમાં સફર કારકિર્દ બનાવવા માંગુ છું
મારા સપના પૂરા કરવા માટે તમે શું કરો છો
નિયમિત અભ્યાસ કરું છું અને નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરું છું
હમ ખૂબ સરસ મહેનતનું મળ ફળ જરૂર એટલે જરૂર મળે છે
હા હું પણ એવું જ માનું છું અગર તમે મહેનતથી બધા કામ કરો છો તો તમે તેનું ફળ પણ મળી જ છે.
સાચું કહ્યું બસ મહેનત કરવી જોઈએ. ન પોતા સાથે ખોટું થવા દેવું જોઈએ અને ન કોઈ બીજા સાથે ખોટું થવા દેવું જોઈએ. બધું એકદમ સાચું અને સાચે રસ્તા ચાલીને જ કરવું જોઈએ.
એકદમ ખરું કહ્યું તમારા વિચારો ખુબ જ સારા છે.
ધન્યવાદ આપના વિચારો ભી ખુબ જ સારા છે.
ધન્યવાદ. તમારાથી વાત કરીને મને ખૂબ જ આનંદ થયું.
સારું હવે મને થોડું કામ છે. ઠીક છે તમારી સાથે
તે વાત કરીને ખૂબ આનંદ થયો.
મને પણ ખૂબ આનંદ થયો.
ફરી જલ્દી વાત કરીશું.
જરૂર. તમારું દિવસ શુભ રહે.
તમારો પણ આવજો.
આવજો.
હ